પછ મારો
હા હવે આયો અવાજ ક્લીયર
હા ઓકે તો આજે આપડે મતલબ કોઈ ગુજરાતી બે ફેસ્ટિવલ વિશે આપે આજે વાત તો કરીશું.
હા આપ મને એક મસ્ત ફેસ્ટિવલ યાદ આવે છે ગુજરાતી અને દિવાળી મતલબ
હા તો દિવાળી અને ઉત્તરાયણ વિશે વાત કરી શકીએ છીએ આપડે તો ફસ્ટ આપે દિવાળી વિશે વાતો કરી.
હા દિવાળી વિશે વાતો કરીએ.
હા તો દિવાળીમાં તો મીન્સ રામ ભગવાન આવવા ના હોય. એટલે એ દિવસ તો બધા માટે બહુ જ સ્પેશિયલ દિવસ હોય છે એમ.
હમ દિવાળી આવે એના પેલા પેલા બધા ઘરની સાફ સફાઈ કરી દે. કેમ કેમ બધા ખુશી ન તહેવાર છે નવુ વર્ષ એમ માનીને બધા ઘરની સાફ સફાઈ કરી દે ને એમ. ઘરને એમ ચોખ્ખું ચન ચણાટ કરી દે
હા અને ઘરમાં ડેકોરેશન ભી કરી દે લાાઈટસ ભી લગાવે.
હમમ અલગ અલગ મતલબ લાઈટ લગાવેન મસ્ત ડેકોરેશન કરી દે ઘર
હમ દિવાળી આવે એટલે ત્યાંનો તો આખો માહોલ જ ચેન્જ થઇ જાય એમ.
બધા નવા નવા કપડા ખરીદે બધી નવી નવી વસ્તુઓ ખરીદે.
હા અને અમુક લોકો જ મતલબ જે નાના છોકરા હોય ફટાકડા બી ખરીદ તા હોય છે એ બી.
હમ પ દિવાળી દિવસે બધી છોકરીઓ રંગોળી ના રંગ
રંગોળી કરતી હોય છે હા અને રંગોળી પૂરતી હોય તો એ તો બઉ મસ્ત મસ્ત રંગોળીની ડિઝાઇન્સ કરતી હોય છે.
હા પછી દિવાળી ના દિવસે તો એના આગલા દિવસે ધનતેરસ ને કાળી ચૌદશ ને એવું પણ મનાવવામાં આવે છે.
હા ધનતેરસ ના દિવસે પૂજા ભી કરવામાં આવે છે સારી મતલબ લક્ષ્મી માતા તા ની
હમ પ દિવાળીથી વસ ઘરમાં દિવાન થી એમ પ્રજ્વલિત કર દે આખું ઘર.
હા ન એ તો ધનતેરસ ના દિવસે લક્ષ્મી માતા ની પૂજા કરે કાળી ચૌદશ ના દિવસે વડા તો ચડાવવા જતા હોય છે વડા બનાવીને પછી અને દેન પછી દિવાળી ના દિવસે લોકો દીવા ભી પેલ રાત થાય એટલે દીવા લગાડે છે બધી જગ્યા એ આખું ઘર મતલબ રોશનીથી
ચમકી ઉઠે.
હમ ચમકી ઉઠે છે.
હમ એ દિવાળી દિવસે સારી- સારી મીઠાઈઓ લાવે, નવા- નવા કપડા પહેરે.
એકબીજાને શુભેચ્છા બી પાઠવે છે કંગ મતલબ
પછી સવારે મલબ બધા હોય તો મીઠાઈ પણ બધી અલગ - અલગ, નઈ - નઈ લાવે થાઈ ખાય બધા કો મના આવે ખુશી ખુશ થવા
હા દિવાળી તો બવ જ મસ્ત અને બેસ્ટ ફેસ્ટિવલ છે. એમ. આખા વર્ષમાં દિવાળી આવે ને એટલે મીન્સ સ્કૂલ માં ને બધા વેકેશન ભી મળી જાય મહિનાનું કરીને.
હમ નાના છોકરાઓ ફટાકડાઓ પણ લાવે અલગ અલગ જાજતના ફટાકડા હોય. ફોડવાના એવું રાતુ દીદી ફટાકડા રાખો દિવસ થી હવાથી ચાલુ થાય ત રાતૂદી ફટાટા જુટતા હો
હા અને દિવાળી માં તો નવા કપડાં ભી પહેરીને અમુક લોકો ફરવા બી જત તા હોય છે.
હમ અમુક લોકો એ નવા વર્ષની આમ તે પહેલુ
શુભેચ્છા પાઠવવા જતા હોય છે.
હા પહિ પેલા કોઈ નિયમ પણ બનાવે નવા-નવા
હા અને એમાં બી પછી લાભ પાંચમ આવે એટલે અમુક લોકો મતલબ હોય. તો જે વેપારી હોય કે જે બિઝનેસ કરતા હોય કે એમનો પોતાનુ હોય, તો એ લોકો એ દવાય સ્ટાર્ટિંગ ભી કરતા હોય છે.
હમ ત્યાં એ દિવાય ને આજુબાજુ દિવસે ચોપડા પૂજન વધવા મત એવું બધું કરાવે વગેરે વગેરે
હા દિવાળીની સાંજે બી એનું મુહૂર્ત હોય છે.
હમ દિવાળી એકમ રોશની નો તહેવાર કેવાય. હુ ઈન્ડિયા રોશનીથી ચકમગી ઉઠ એટલુ મસ્ત યાર અને ખાસ કરીને તો અયોધ્યા એટલું મસ્ત ડેકોરેશન હોય, ને ત્યાંનુ દિવાળીનો તો
હમ બોવ જ મસ્ત આ ડેકોરેશન હોય, દિવાળીમાં તો તમે આખાખ મતલબ આખા ગુજરાતમાં શું ઈન્ડિયામાં તમે કોઈ બી ખૂણામાં જાઓ ને તો ત્યાં તમને દિવાળી ઉજવતા જોવા મળશે મળશે મળશે જ જેમ
હમ અને અયોધ્યામાં તો આ દિવાળને દિવસ પેલું ડ્રોન હોય, એનો એનો શો કરવામાં આવે
અને ત્યાં તો કેટલા બધા દીવા લગાવવામાં આવે
હા ત્યાં દીવાઓથી મતલબ શ્રીરામ, જય શ્રી રામ એવું બધું લખવામાં આવે છે. અને બહુ બધા યાત્રીઓ પણ મલબ જોવા આવે પ્રવાસીઓ
હા બઉ ગ્રાન્ડ સેલિબ્રેશન કરતા હોય છે. ત્યાં તો
હમ ત્યાં બહુ જ બધી પબ્લિકો હોય, માય ના એટલી પબ્લિક હોય.
હમ અને એવું ગ્રાન્ડ સેલ્યુસ મતલબ સોરી મતલબ એવું ગ્રેન્ડ સેલિબ્રેશન તો બધી જ જગ્યા જ હ તું જ હશે મિનિમમ તો
અ હ પણ એટલે અયોધ્યામાં રામ રામની નગરી છે. એટલે ત્યા સૌથી વધારે સારું સેલિબ્રેશન, ત્યાં જવા જેવુ, હો એક વાર
હા ત્યાંનો એક્સપિરિયન્સ એક વાર તો કરવો જ જોઈએ. એમ બધા કરવું જોઈએ.
હમ એ રામ આવે એટલે આપડું આખુ ઈન્ડિયામ જગમગી ઉઠે. નવું વર્ષ જેનેમ એવુ લાગે કે આપડેમ નવી શરૂઆત કરવાના છે એટલું મસ્ત હોય, એ દિવસ
હા અને એમાં બી બ પછી બીજા દિવસે બેસતું વર્ષ હોય, અને એ દિવસે બધા બીજાને મળેને
હમ શુભેચ્છા આપે હેપપીનીગર દવ
ના બધા ગેધરિંગ થતા હોય છેને.
હમ અમુક લોકો તો દિવાળીમાં ફરવા પણ ચાલ્યા જાય. દિવાળી સેલિબ્રેટ બીજે કરવા જાય
હમ્મ
તે વિદેશથી પણ લોકો અહિયાં અહિયાં આવે છે આપણા ઈન્ડિયામાં. સ્પેશિયલ દિવાળી સેલિબ્રેટ કરવા ઈન્ડિયામાં આવે છે વિદેશનાં લોકો.
હા સ્પેસી સ્પેશિયલી જોવા માટે આવતા હોય છે કે કેવું સેલિબ્રેશન કરે છે એમ.
હમ્મ, ઈન્ડિયાનું દિવાળીનું સેલિબ્રેશન તો આમ કેવાય જેવું બઉ જ મસ્ત.
અલગ જ હોય એમ ડિફરન્ટ જ હોય.
હમ્મ.
અમુક લોકો જે ગુજ ગુજરાતી હોય કે ઈન્ડિયન હોય ને એ લોકો બહાર ફોરેનમાં ગયેલા હોય ને તો ભી એ લોકો ત્યાં ભી મિનિમમ તો ઘર ઘર સુધીનું તો સેલિબ્રેશન કર તા જ હોય છે એમ જે લોકોને આવવું પોસિબલ નથી એમ.
હમ્મ, દિવાળીની સેલિબ્રેશન તો કરવી જ પડે ને.
હા તો આપણે ઉત્તરાયણ વિશે વાત કરીએ.
હમ્મ ત્રણ વિશે વાત કરીએ.
હમ્મ ઉત્તરાયણ તો બધાનો એટલે બધાનો ફેવરેટ ફેસ્ટિવલ છે અને એની શરૂઆત સવારના જોવા જઈએ ને તો બ્રેકફાસ્ટમાં ફાફડા જલેબીથી થાય એમ.
હમ્મ અને નાના છોકરા માટે તો શરૂઆત પેહલાં હને સવારે ચાર વાગ્યાથી પાંચ વાગ્યે પતંગ ઉડાડવામા જ થતી હોય.
હમ્મ. સવારથી જે બહુ શોખીન હોય સવારનાં વહેલાં જતાં રે.
હમ્મ અને સવારે વેહલા ઉઠીને
જે બઉ વધારે શોખીન હોય તો પછી રાતનાં જ મતલબ આગલા બે દિવસથી અ પ્રિપેરેશન કરવાનું ચાલુ કરતાં હોય છે.
હમ રાત્રે પ્રિપરેશન કરી રાખ્યુ છે પતંગ માટેની અને પછી સવારે ઉઠે એટલે મતલબ ચગાવે ત્યાં પતંગ.
હમ્મ. અને કઈ મતલબ પતંગ જગાવાની તો મજા જ આખી અલગ હોય એમ તમે જાવને મતલબ એક ચગાવન બીજી કપાયન.
હા તો પેહલા હવારે બી ગીતે વગાડવા માંડી જાય અલગ અલગ જાતના ગીત વગાડે. એટલે આમ આમ પતંગ ચતંગ ચગાવવાનો અલગ જ ઉત્સાહ આવી જાય.
હમ્મ, એમાં તમારી સેફ્ટી ભી બઉ વધારે જ ઈમ્પોર્ટન્ટ છે કેમ કે અમુક લોકો ચાયના દોરીનો બી યુઝ કરતા હોય છે જેના પર બેન લગાયેલો છે તો બી.
હા હમણાં તો ચાઈના દોરી ઉપર ફાઇન પણ હોય છે કે જે પણ ચાઈના દોરી યુઝ કરશે એને મલતબ ફાઈન થશે એવું બધું.
હમ્મ તો બી મતલબ અમુક લોકો હોય એ યુઝ કરતા હોય છે.
હમ્મ, તાયાતોરી માટે સેફ્ટી તો પેહલી જ રાખવી જ પડે. અને પક્ષીઓને પણ આપણે ચરતાં વખતે ધ્યાન રાખવું પડે પક્ષીઓ પણ વચ્ચે આવે તો એમની પાન કપાઈ જાય એમની ઈજા થાય.
હા અને એમાં બી મતલબ તમે ઉત્તરાયણ સેલિબ્રેટ કર્યું હોયને તો તમે એમદાબાદ સુરત કાંતો કચ્છમાં જાવને તો તમારી ઉત્તરાયણ તો આખી બેસ્ટ જાય એમ. બે દિવસનું કરીન જતું જ રહેવાય એમ.
હમ્મ અને એ બાજુ સુરત બાજુ મ તી સ્ટેચ્યુ છે એ બાજુમ ત્યાં અ થાહે આ રહયું ઉત્તરાયણ
બઉ જ મોટી ઉતરાયણ થાય છે ત્યાં તો બઉ મોટાં-મોટાં ર નેશનલ આવે છે ઈન્ટરનેશનલ લોકો આવે છે એમ.
મોટા ભાગના ત્યાં વ્યક્તિઓ બધા વિદેશીઓ જ હોય.
હમ્મ, ઈન્ટરનેશનલ લેવલનું કાઇટ ફેસ્ટિવલ ત્યાં થતું હોય છે એમ એટલું મોટું ફેસ્ટિવલ ત્યાં થાય છે.
બઉ મોટા મોટા કાઈટ હોય એમ જોવાય જાય એમ બહુ જ એટલે બઉ જ મોટા કાઉટ લાવે બધાં.
હા અને એવા ઈન્ટરનેશનલ એવા કાઈટ ફેસ્ટિવલ જોવા જઈએ ને તો એક સુરતમાં છે ને એક કચ્છમાં છે કચ્છમાં બી સફેદ રણમાં તમે જોયું હોય ને તો ત્યાં બી બઉ જ મસ્ત ત્યાં બી થતું હોય છે કાઇટ ફેસ્ટિવલ બી.
હમ પછી બધા ઘર ઘરમાં ઉત્તરાયણ બનાવતા હોય એના તો ઉપર છત ઉપર જાય ને પછી આગળ ચીકીને લાડવાન એ બધું લઈને જાય ને. પછી શાંતિથી પતંગ જોએ અને ખાય અને મજ કરે
એન્જોય કરે હા.
હમ્મ ગીતો વગાડે.
હમ્મ. અને એમાં બી તમે કોઈ આઉટ સાઇડ માટે ગયા હોય જો ઈવન તમારે કચ્છમાં જવાનું થય તો. તમારે ત્યાં ભૂંગામાં તો રહેવું જ જોઈએ એમ તો તમારે ત્યાંનું બી એક્સપિરિયન્સ થઈ જાય અને કચ્છ ન જે ફેસ્ટિવલ છે કાઇક ફેસ્ટિવલ એનો ભી એન્જોય થઈ જાય એમ.
હમ બઉુ ફેમસ છે બધ જગ્યાથી તમે કીધ રહી.
હા તો એક વાર તો મતલ બે જગ્યામાં ટ્રાય કરવું જ જોઈએ એક વાર તો જવું જ જોઈએ એમ એવાટ કઇટ ફેસ્ટિવલમાં હતું.
હમ મજા આવે કઈ ફેસ્ટિવલમાં જવાની પણ
હમ ઇન્ટરનેશનલ લેવલ ના હોય એટલે મતલબ બઉ બઉ બધી વેરાયટી તમને ત્યાં જોવા મળે બઉ બધા મોટા મોટા એમની સાઈઝ કરતા બી ત્યાં એ લોકો પતંગ લઈ ને આવતા હોય.
હમ પ અલ ઉત્તરાયણ ન તો આમ અલગ જ મજા ત્યાંની બધા ફુગ્ગા ને નાના છોકરા તો મોસ્ટ ફુગ્ગાઓથી જ રમતા હોય બલૂન્સ ને એમને એ વધારે ગમતું હોય.
હા ગેસ ને બલૂનસ હોય છેને.
હમ અને પ ગુજરાતીઓ તો આમ પતંગ આમ ચગ કપાય ને તો એટલું મસ્ત અવાજ થાય ને લપેટ લપેટ ન તો મજા આ આવી જાય સાંભળ સાંભળ આવીને જોવાની.
હમ્મ. અને એમાં બી બપોર ના પછી ગુજરાતી હોય ને તો ઊંધિયું તો હોય જ હમણાં. .
હમ ઉઊંધયું હોય કટલે સમોસા કચોરી એ બધું ના હોય ને તો આપે તરણ પૂરીતના થાય.
હમ્મ એ સ્પેસિફિક. ઊંધિયું એમ ઊંધિયું સ્પેશિયલ એમ જેને ઉત્તરાયણ માટે બનેલું હોય ને એવું જ એમ
હમ ગુજરાતી તો ઉત્તરાયણ માટે આ ઉધુજ મબ ફેમસ .
હમ્મ.
ગુજરાતી એ તો વધારે એમ આમ ઉદ્યાન વધારે ગમતી એ મતલબ મધ ઉદ જગની
હા એ તો મતલબ યંગેસ્ટ હોય છે ને જે લોકોને બહુ ગમતી હોય છે
હમ મતલબ નાના થી બધા મોટા પણ પતંગ ચગાવવાના શોખીન તો હોય જ બધા જૂના પણ હોય નવા હો પલે બધામ ભેગા થાય એટલે એટલા પતંગ ચોકાવતા હોય ને આકાશમાં
હા એમાં બી સોસાયટી હોયને તો ચગે એની સામે કપાઈ બી જાય એમ
હમ અને પછી તો એમડ ગામ હોય તો ત્યાં તો બધી દુકાનો પણ હોય ખવાનની અલગ અલગ બહુ બધી નવી નવી દુકાનો બનાવી હોય આ પતંગમાં ખરીદવા માટે
હા.